હલ્લો.
તો હા.
હા મિત્ર શું કરી રહ્યા છો.
કાઈ નઈ અત્યારે ફ્રીજ છું.
તેવુ
હા.
હા તો ફ્રી હોય તો થોડું જળ વિશે સમજીએ.
હા મિત્ર સમજીએ આપણે
જળ એ જ જીવન છે. આ એ કહેવત નથી પણ પૃથ્વી પરના અસ્તિત્વનો પાયો છે. જલ વગર આપણું શરીર પણ કઈ કામ કરી શક્તું નથી. માન માનવ શરીર એ પાણી સાથે સંકળાયેલું છે. આપણું શરીર લગભગ સાહીઠ થી સિત્તેર ટકા પાણીનું બનેલું છે. પાણી વગર જીવનની કલ્પના કરી જ શકાય નહી. એની વગર કલ્પના કરી પણ અશક્ય ગણાય એમ કહી શકાય. આપણા શરીરમાં પોષણ નું ઘણું વહન થાય છે પાણી આપણા જીવનમાં લોહી દ્વારા પોષક તત્વ અને ઓક્સિજન ના કોષો સુધી પહોંચાડે છે. જો પાણી પૂરતું લેવામાં ના આવે તો ઓક્સિજનમાં પણ તકલીફ થઈ શકે છે. પાણી એ જ શરીર માટે ખુબ જ ઉપયોગી છે. કે વીક પાણી પીવાથી કિડની દ્વારા શરીરમાં ઘણા બધા એવા રોગો થાય છે. તે ઝેરી તત્વોને બહાર કાઢે છે પાણીમાંથી પરસેવો પરસેવોઓ દ્વારા શરીરનું તાપમાન જાળવવામાં પણ ભૂમિકા ભજવે છે. પાણી પીવાથી આપણા શરીરમાં ઘણી બધી ઉર્જા થાય છે પાણી એ શરીર માટે નહીં પરંતુ પર્યાવરણ હોય કે કોઈ એવું હોય તે માટે ખેતી ખોરાક બધામાં પાણીની જરૂરિયાત હોય છે પાણી વિના પૃથ્વી પર જીવન સૃષ્ટિ થઈ શકે કે નથી અથવા કોઈ માણસ કે પર્યાવરણ નું અસ્તિત્વ જ રહેતું નથી. પાણી જીવન માટે કે પર્યાવરણ માટે ખૂબ જ ઉપયોગી જણાય છે જેમ કે ખેતી અને ખોરાક હોય તો આપણે જે ખોરાક મળે છે. તે પાણી વગર ઉગાડી શકતા નથી. ખેતી માટે પણ એ સૌથી મહત્વનું સાધન છે જો પાણી ના હોય તો ખેતી પણ થઈ શકતી નથી. પાણી વગર ખેતીમાં કોઈ પાક નથી થઈ શકતો તે માટે પાણી ખૂબ જ જરૂરી છે. પાણી એ લોકોને પીવા માટે પૂરતું પાડે છે અને જો પાણી ન હોય તો લોકો એમ ના વ છે મરી શકે છે. આપડી નદીઓ હોય તળાવ હોય સમુદ્ર એમાં કરોડો જીવો હોય છે એ પણ પાણી માલ નિર્ભર છે જો પાણી મતલબ વરસાદ ના હોય કે પાણી પૂરતું ના આવે તો સમુદ્ર કે નદીઓ સુકવાની સંભાવના રહેલી છે અને જો એ સુકાય તો ઘણા બધા એવા લાખો કરોડોમાં જીવો છે જે મૃત્યુ પામી શકે છે અથવા તે તેમને જોખમી થઈ શકે છે. પાણી ન ખુબ જ સંરક્ષણ કરવું જોઈએ તે માટે સરકારે ઘણા બધા એવા કાયદાઓ નિયમો ઘણા પાાડ્યા છે. જેમાં એક છે જળ જીવન છે. એ સૂત્ર પરથી જ કહી શકાય કે જળનો આપણે બચાવ કરવો જોઈએ પૃથ્વી પર પાણી પૂચ્કળ છે. ખૂબ જ પ્રમાણમાં છે પણ તેમાંથી પીવાલાયક મીઠું પાણી ખૂબ જ ઓછું છે આજે પાણી ન સ્તર નીચે જઈ રહ્યું છે ત્યારે તેને બચાવવું એ દરેક વ્યક્તિની જવાબદારી છે પાણી તો ખૂબ જ છે પણ પીવાલાયક પાણી કેટલું છે અથવા ખરાબ પાણી કેટલું છે તે આપણે જોવું પડે તેમાંથી પીવાલા એક પાણી કય્યું છે તે શોધીને એ બચાવવું જોઈએ નળ હોય કે કૂવો હોય નળ ખુલક ના રાખવા જોઈએ જો તે ખુલ્લા રાખવામાં આવે તો પાણી ન ખુબ જ વ્યય થાય છે અને જેટલું પાણી ઉપયોગમાં લઈ શકાય એટલું જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ નહવા માટે પણ પાણી એક ડોલ જોતી હોય તો એક જ ડોલ નો ઉપયોગ કરવો જોઈએ જો વધારે ઉપયોગ કરવામાં આવે તો એ પાણીનો ખૂબ જ વેસ્ટ કરીએ છીએ એમ કેવાય પાણી ની બરબાદી રોકવી જોઈએ નળ ચાલુ રાખીને બ્રશ કરવું કે ગાડી તો ભી જી આ સામાન્ય બાબત આદતોને બદલી બદલવી જરૂરી છે એક ટટેબો પાણી બચાવવું એ ભવિષ્ય માટે જીવન બચાવવા જેવું છે. એક એક ટીપા ટીપાની કદર કરવી જોઈએ પછી વરસાદ આવે તો વરસાદી પાણી નો સંગ્રહ કરવો જોઈએ જેને રેઈન વોટર એવું કહી શકાય જમીનમાં એ વરસાદી પાણી જમીન માં પાણી ઉતરે છે જેથી ભૂગ જળનું સ્તર વધે છે જેથી આ કુવા હોય એમાં પાણી પણ માત્રામાં હોય આવી શકે છે પછી નદીઓ કે અન્ય જળાશયોમાં કચરો ન ફેંવો જોઈએ કારણ કે અશુદ્ધ પાણી અનેક રોગો જન્માડે છે. નદીઓ હોય સમુદ્ર હોય આ બધામાં કચરો ફેલાઈને પાણી ખૂબ જ ખરાબ થઈ શકે છે જેમાં રોગો કે ખૂબ જ મતલબ ઘણું બધું એવું થાય છે. હ પર્યાવરણ માટે પણ પાણી ખૂબ જ જરૂરી છે. દુનિયાના તમામ સંસ્કૃતિ જેમ કે સિંધુ ખીણ નલીની સંસ્કૃતિ આ બધી નદીઓના કાંઠે જ છે પાણી માત્ર પીવા માટે નહીં પણ વ્યાપાર ખેતી કે કોઈ ઉદ્યોગ હોય તો તે માટે કરોડરોજુ સમાન છે તેમ કહી શકાય નળ આપણા ઘરમાં નળ લીક થતો હોય તો તેને તરત ઠીક કરવો જોઈએ નાતી વખતે સાવર ને બદલે ડોલ નો ઉપયોગ કરવો જોઈએ. જો સાવરનો ઉપયોગ કરવામાં આવે તો પાણીનો ખુબ જ બગાડ થાય છે તેથી ડોલ નો ઉપયોગ કરવો જોઈએ. અને જેટલી માત્રામાં પાણીની જરૂર હોય તેટલું પાણી વાપરવું જોઈએ. પાણીનો કચરો અટકાવવો એ માત્ર કરકસર નથી પણ ફરજ છે આપડી તે માટે પાણીનો ખૂબ જ બચાવો કરવો પડે જેથી આપણે ભવિષ્યમાં પાણીની જરૂર જણાય નહી અથવા તો પાણી પૂરતું મળી શકે આપણને આપણા પૃથ્વી પર પાણી પાણી તો ખુબ જ છે. પણ તે વ્યક્તિ બગાડ કરે તો પીવાલાયક પાણી બચતું નથી. અથવા ખેતી માટે પાણી રહેતું નથી વરસાદી પાણી નો પણ સંગ્રહ કરવો જોઈએ. જોઈએ જેથી આપણે ભવિષ્યમાં નડે નહીં. તો તમે મિત્ર થોડું સમજાવવા માંગશો.
હા મિત્ર તમે ખુબ સરસ માહિતી આપી. જળ છે તો જ જીવન છે આ વાકય માત્ર કહેવત નથી. પરંતુ એક અખંડ સત્ય છે. પૃથ્વી પરના દરેક જીવના અસ્તિત્વ માટે પાણી અનિવાર્ય છે મનુષ્ય પ્રાણી પક્ષી અને વનસ્પતિ બધા જ પાણી પર નિર્ભર છે. પાણી વિના જીવનની કલ્પના પણ શક્ય નથી. તેથી જ પાણીને જીવનનું મૂળ અને પ્રકૃતિને સૌથી અમૂલ્ય ભેટ માનવામાં આવે છે. પૃથ્વીના લગભગ એક કોતેર પર્સેન્ટ ભાગ પર પાણી છે, પરંતુ તેમાં મોટા ભાગનું પાણી ખારું છે પીવા અને ખેતી માટે યોગ્ય મીઠું પાણી ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં ઉપલબ્ધ છે. વધતી વસ્તી ઔદ્યોગિકીકરણ પ્રદૂષણ અને પાણીના બગાડને કારણે આજે વિશ્વના ઘણા દેશોમાં પાણીની ગંભીર સમસ્યાઓ ઊભી થઈ છે. તેથી પાણીનું સંરક્ષણ અને યોગ્ય ઉપયોગ કરવો એ દરેક નાગરિકની ફરજ છે. પાણી જીવનનો આધાર છે. શરીરના મોટા ભાગમાં પાણી હોય છે અને શરીરની વિવિધ ક્રિયાઓ માટે તે જરૂરી છે. ખેતી, ઉદ્યોગ, વીજ ઉત્પાદન, સ્વચ્છતા અને આરોગ્ય માટે પણ પાણી અનિવાર્ય છે. પાણીના એમ તો ઘણા બધા સ્ત્રોત છે જેમ કે વરસાદ, નદીઓ, તળાવો, કુવા, બોરવેલ, ઝરણા બંંધો અને જળાશયો અને ભૂગર્ભ જળ. વરસાદ પાણીનો મુખ્ય કુદરતી સ્ત્રોત છે. વરસાદી પાણી ના કારણે નદીઓ અને તળાવો ભરાય છે અને ભૂગર્ભ જળનું જળ પણ વધે છે.
માનવ જીવનમાં જળ ખુબ મહત્વ ધરાવે છે. શુદ્ધ પાણી વિના માનવ જીવન અશક્ય છે. પાણી શરીર ને તંદુરસ્ત રાખે છે, અને શરીરની ક્રિયાઓને યોગ્ય રી એ ચલાવવામાં મદદ કરે છે.
દરરોજ ભોજન બનાવવામાં પાણીનો ઉપયોગ થાય છે. નાહવા, કપડા ધોવા વાસણ સાફ કરવા અને ઘર સાધારણ માટે પણ પાણી જરૂરી છે. સ્વચ્છ પાણી અને ચેપી રોગોથી બચાવે છે. શુદ્ધ પાણી પીવાથી આરોગ્ય સારું રહે છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. પાકના ઉત્પાદન માટે પાણી સૌથી મહત્વપૂર્ણ છે. વરસાદ ઓછો પડે ત્યારે સિંચાઈ માટે નદીઓ, કેનાલ કુવાઓ અને બોરવેલ નો ઉપયોગ થાય છે. પાણી વિના ખેતી શક્ય નથી. ઘણા ઉદ્યોગોમાં ઉત્પાદન સફાઈ, મશીનોને ઠંડા રાખવા અને વીજ ઉત્પાદન માટે પાણીનો ઉપયોગ થાય છે. વૃક્ષો અને છોડના વિકાસ માટે પાણી ખૂબ જરૂરી છે. જળચર જીવોનું જીવન પણ પાણી પર જ આધર રાખે છે. પાણી હવામાન નું સંતુલન જાળવે છે. વરસાદી ચક્રને જાળવવામાં પાણી મહત્વપૂર્ણ ફાળો ભજવે છે. જ્યારે પાણીમાં ગંદકી, રસાયણો, પ્લાસ્ટિક ગટર નું પાણી અથવા ઔદ્યોગિક કચરો ભળી જાય ત્યારે તે પ્રદુષિત બને છે. જળ પ્રદૂષણના મુખ્ય કારણોમાં ઔદ્યોગિક કચરો, ગટર નું પાણી, પ્લાસ્ટિક નો કચરો રાસાયણિક ખાતર અને જંતુનાશકો નદીઓમાં કચરો ફેંકી વગેરે બાબતો મુખ્ય પ્રદૂષણના કારણો છે. પાણી ની વર્તમાન સમયમાં ખુબ અછત સર્જાય છે. વધતી વસ્તી, ઓછો વરસાદ, ભૂગર્ભ જળનો વધુ પડતો ઉપયોગ પાણીનો બગાડ, જળ પ્રદૂષણ, જંગલોનો નાશ આબોહવા પરિવર્તન આ ખુબ પાણી ના અછત ના મોટા કારણો છે. આપણે પાણી બચાવવા માટે વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ. પાણીનો બગાડ અટકાવવો જોઈએ. વૃક્ષારોપણ કરવો જોઈએ. તો મિત્ર અંતે તો હું એટલું જ કેવા માંગીશ કે જળ એ કુદરતની સૌથી અમૂલ્ય ભેટ છે પાણી વગર જીવન શક્ય નથી. માનવ જીવન, ખેતી ઉદ્યોગ, પર્યાવરણ અને સમગ્ર જીવસૃષ્ટિ પાણી પર આધારિત છે. પરંતુ વધતાા જળ પ્રદુષણ પાણીના બગાડ અને આબોહવાના પરિવર્તનને કારણે આજે જળ સંંકટ ગંભીર બનતું જાય છે. આપણે દરેકે જળ છે તો કળ છે. અને જળ બચાવો, જીવન બચાવો. જેવા સંદેશ ને જીવનમાં ઉતારવો જોઈએ પાણીના દરેક ટીપો કિંમતી છે. જો આજે આપણે જળનું સંરક્ષણ કરીશું, તો આવનારી પેઢી ને સુરક્ષિત અને સમૃદ્ધ ભવિષ્ય આપી શકીશું. અંતમાં તો એટલું જ કહીશ કે જળ એ જ જીવન છે જળ બધી બચાવવું એ દરેક નાગરિકની ફરજ છે. ત્ર તમે કશું જાણો સો?
આપણને જે ખોરાક મળે છે, ફળ શાકભાજી કે અનાજ એ બધું પાણીને જ આભારી છે, જો નદીઓ સુકાઈ જાય એમાં પાણી ન રહે તો ખેતી તો થઈ શકવાની નથી. એટલે આપણે જે કઈ પણ ખાઈએ છીએ તે પરોપ રીતે તો પાણી જ છે. હું પણ એજ કહેવા માંગીશ કે આજના યુગમાં જળ એ જીવન છે. હા તો મિત્ર વિરામ લઈશું?